હ હલો. હા અવાજ આવે છેને. છ વખ્યા ર.
બોલો.
બુલ. તમારી આમ ફેવરેટ ગાડી કઈ છે.
મારી ફેવરેટ ગાડી. આપે કે્યારે વિચાર્યું ને ફરારી.
ફરાર છે. એ બેન બહેનો છે
હા મીબેક. આમ તો બહ બધી ગાઢઓ છે મારી ફડ. મને તો વેન્યુની વેન્યુની ટેલ લઇટ પણ બહુ સારી લાગે એટલા માટે વેન્યુ બહુ સારી લાગે. શિફ્ટ પણ સારી છે. તમારી કેવી ફેવરેટ ગાડી છે.
ફેવરેટ રેન્જ રોવર
ઓ.
હા.
મને દમ લાગુ સુિફ્ટ ડિઝાયર.
તો છે જ આપણી. પેલા નંબર છે.